હલો.
હલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. બીજું શું ચાલી રહ્યું છે?
બસ કઈ નહી આરામ કરતી હતી. તમે જણાવો તમે શું કરી રહ્યા છો?
અરે જોવ ને અમારા અહીંયા તો છે ને, વીજળી ની એટલી કાપ થાય છે ને શું કહું. આનાથી અમે તો બો જ પરેશાન થઈ ગયા છીએ.
હા, એજ ને હવે વરસાદની તૈયારી છે, તો વીજળી વાગે તો બીક પણ બો લાગે એજ ને.
હા અ અને જો ને આટલા આટલા કલાકો સુધી અમારા અહીયાં તો બો કલાકો સુધી વીજળીની કપત રાખે છે, તો અમે બો જ પરેશાન થઈ જઈએ છીએ. એનાથી શું છે એક તો ઉનાળો છે, એટલો ગરમી નો મોસમ થઈ રહે છે. અને પછી અ એના પરથી બીજલી કટ કર નાખે, તો જોઓ ને કેટલું કેટલી બધી બ આપણને પરેશાની થાય છે.
હા, એ તો એકદમ બરાબર કીધું, ભી બીજલી તો બો જ જરૂરી છે, એના વગર તો આપણને કઈ કઈ કઈ પણ નહી કરી શકીએ. આપણને કઈ કરવાનું પણ મન ન થાય. અ કેટલી ગરમી પણ લાગે અને કેટલી વાર આ વીજળી કાપી દે, એના એના લીધે કેટલું આ પણને અનકમ્ફર્ટેબલ થઈ જાય છે.
અને જો ને બધા આપડે વીજળીના કેટલા બધા ટૂલ્સ ઉપર તો કેટલા નિર્ભર હોઈએ છીએ. ફોન મે આપણે રીચાર્જ ફોન મે ચાર્જ હોવો જોઈએ પછી અ પાણી મોટર પણ પાણીની મોટર છે, એ પણ બીજલી થી ચાલે છે, ઘરના બ ધા કેટલા બધા એપ્લાયન્સીસ છે, એ બધા બીજલી ઉપર નિર્ભર હોય છે, તો જો બીજલી નો આ આટલી કપ કાપ કરે છે. તો અમારો તો કે રોજ રોજિંદાના ક કામકાજમાં પણ અમને બહુ જ તકલીફી તકલીફ થાય છે.
હા, એકદમ સાચી વાત કીધી. આપણે જોઈ શકીએ છીએ કે, વીજળી વગર તો આધુનિક જીવનની કલ્પના પણ આપણે કરી શકતા નથી. આપણે વીજળી વગર તો એક કઈ પણ કામ નહી થઈ શકે. આપણે કઈ પણ કરવું હોય તો, વીજળી તો બો જ જરૂરી છે. મોબાઈલમાં અ અ ચાર્જ ન હોય, તો પણ ચાલે નય. એ એ માટે પણ વીજળી જરૂરી છે, પછી બધા આપણને કેટલી ગરમી લાગતી હોય તો એ માટે પણ આપણને વીજળી તો જોઈએ કે, પંખો ચાલે કે, પછી ફ્રીજ છે, એસી, કુલર બધા માટે વીજળી તો બો જ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે, અને જોઓ ને હવે તો આપણે સોલાર પેનલનો પણ વિકલ્પ આવી ગયો છે. તેનાથી પણ આપણે બીજલી નું બિલ પણ ઓછું આવે છે અને બીજલી બીજલી નું આપણે જનરેટ પણ કરી શકીએ છે, પણ તો પણ આપણને બઉ જ સમજદારી થી બીજલી નો ઉપયોગ કરવો જોઈએ. અમારા અહિયાં જેટલી બ બીજલી ની કપત છે, એનાથી લોકો આમ જિંદગી માં બો જ પરેશાન થઈ જાય છે.
હા, એ તો છે જ. આ વજ, વીજળી ની આપ આપણ ને વધારે અ પડતો દુરુપયોગ નહી કરવો જોઈએ. જ્યાં બગાડ નહીં કરવું જોઈએ. અ પંખાની જરૂર ના હોય તો આપણને બંધ કરી દેવું જોઈએ, જ્યાં લાઈટ ની જરૂર નથી કે દિવસમાં લાઈટ ની જરૂર નથી પડે. તો આપણને લાઈટ વગર વગર હિસાબ ચાલુ પણ નહી રાખવી જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે અને અ આપણને એલ ઈ ડી બલ્બનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી કે ઓછી બીજળી ની ખપત થાય પછી અમ અપ આપણે બીજળી ચાલુ રાખીને આપણે બાળકો હોય છે એ રૂમ અ ચા બી ગ કમરામાં રૂમમાં જે છે બીજળ ચાલુ રાખીને અને પછી બહાર વયા જાય છે, તો એમને પણ આપણને આ ટે સારી ટેવની આદત આપણને પણ પાડવી જોઈએ, કે એમને કહેવું જોઈએ કે તમને અ સમય સમય પર ઉપયોગ નહીં હોય ત્યારે અ સ્વિચ બંધ કરવાના આ પ્રમાણે એમને પણ આપણને એલર્ટ કરવા જોઈએ.
હા એ એકદમ સાચી વાત કરી, કે આપણા બાળકો પણ કોઈ પણ સ્વીચ ચાલુ રાખી દે દે છે તો એ પણ એમને પણ આદત હોવી જોઈએ કે કોઈ પણ કામ પત્યા પછી એ સ્વીચ બંધ કરી દેવું જોઈએ. મોબાઈલ અને લેપટોપ રિચાર્જ કરવા આપણે મૂકીએ પછી એ બટન આપને ઓન જ મૂકી દે છે. તો એ પણ આપણને સ્વિચ ટાઈમસર બંધ કરી દેવા જોઈએ જયારે આપણને એનો યુઝ ના હોય તો. તો એ પણ એ શીખવાની બાબત છે તો કેટલી બધી વસ્તુઓ છે જેનાથી આપણે વીજળી બચાવી શકીએ છેએ અને વીજડી વીજળી બચાવની બહ બચાવવી બહુ જરૂરી. પન છેે.
બિલકુલ, અને જોઓ ને જે મુલ્કમાં અ વીજ વીજળીનો સારો ઉત્પાદન થાય છે એ સૌથી બધી ટેકનોલોજીમાં પણ એ આગળ હોય છે, એટલે આપણને પણ એનો દુરુપયોગ નહીં કરીને અને એનો બગાડ આપણને ટાળવો જોઈએ.
હા એકદમ બરોબર કીધું કે આપણને એનો બગાડ ન કરવો જોઈએ, એ સૌથી જરૂરી છે પછી હોસ્પિટલમાં પણ વીજળી કેટલી જરૂરી છે કોઈ પણ મશીનો ચાલવા માટે કે કઈ પણ વસ્તુ અ એ બહ જરૂરી છે. અને હોસ્પિટલમાં તો એ આપ જીવન રક્ષક મનાવે છે, તો ત્યાં પણ વીજળી ની કેટલી સતત જરૂર છે જરૂરત છે.
અરે બીજળીની તો બધા જ ક્ષેત્રમાં જરૂરત છે જો આપણે એક તો પ્રકાશ માટે એનો ઉપયોગ કરીએ છીએ પંખા અને એસી ચલાવવા માટે ઘરેલુ ઉપકરણો જેમ કે ફ્રીજ ટીવી વોશિંગ મશીન મિક્સર અ એવા બધા અ એપ્લાયન્સીસ ચલાવવા માટે. પછી મોબાઈલ કમ્પ્યુટર ચાર્જ કરવા માટે આપણે ઉદ્યોગોમાં પણ જોઈએ કે કેટલી બધી મશીનરીઓ હોય છે એ આના ઉત્પાીજના બીજળીના ઉપર ડીપ પેન્ડ હોય છે એનાથી ચાલે છે હ અને હવે તો ખેતીમાં પણ. અને સિંચાઈ માટે પણ બીજલીનો ઉપયોગ કરવામાં આવે છે અને. તેમ જેમ કે તમે અ કીધું. કે હોસ્પિટલ પછી શિક્ષણમાં પણ આપણે જોઈએ તો કેટલા બધા ઓનલાઈન પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ તો એમાં પણ આપણને બીજલી જોઈએ છે. પછી પરિવહનમાં જોઈએ તો મેટ્રો અને ઇલેક્ટ્રિક વાહનો પણ વીજળી પર નિર્ભર થઈ ગયા છે હવે તો અને મનોરંજન માટે તો બધા ટીવી અને રેડિયો મોબાઈલ તો જોવે જ છે એના પર બી બીજળીનો ઉપયોગ થાય છે એટલે આપણને બીજ બીજ લી બહુ જ અ સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ એની બચત કરવાથી જ આપણું જે કાલે કાલ છે એ સારો અ થશે.
હા એ તો સાચું કીધું કે કેટલી જગ્યાએ વીજળી વગર તો ચાલે જ નહીં વીજળી વગર આપને કોઈ પણ ક કાર્ય કરી શકતા નથી કોઈ પણ વસ્તુ આપણને સવારથી લઈને રાત્રે સુધી અ સવારે આપણનો અલાર્મ વાગે એ ટાઈમથી લગાવીને રાત્રે. આપણે સુવા જઈએ એ ટાઈમ સુધી આપણને વીજળી પર જ આધારિત છે તો વીજળી ના હોય તો આપને આપણે જીવન પણ વિચારી શકતા નથી વીજળી વગર એક મિનિટ પણ નહી રહી શકે બધી ઘરની વસ્તુઓથી લગાવીને કઈ બહાર પણ જઈએ કોઈ જગ્યાએ પણ જઈ આવે. ત્યાં પણ વીજળી ની સતત જરૂર હોય છે તો વીજળી તો આપણના જીવનમાં બહુ જ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે અને વીજળી કોઈ પણ દેશનો વિકાસ પણ આધાર હોય છે કે વીજળીના કારણે ઉદ્યોગો કારખાનો વ્યવસાય સરળતાથી ચાલે છે અને જેના કારણે રોજગાર પણ વધે છે અર્થતંત્ર પણ મજબૂત બને છે. અને આપણે જુઓ ને ખેતીમાં પણ હવે તો. અને એના એના કરતા ખેતીમાં તો થાય જ છે પછી એનાથી આપણે આધુનિક ટેકનોલોજી પણ કેટલી નિર્ભર થઈ ગઈ છે બીજળી ઉપર કેટલી બધી આપણે ઘરે બેઠી બેસીને જે હોમ બેઝ વર્ક. કરે છે એ પણ બધા ડિજિટલાઈઝેશન થઈ ગયા છે તો એ એનામાં પણ બીજળીનો ભરપૂર ઉપયોગ થાય છે તો કેટ ટલા બધા ઉદ્યોગો પછી કેટલી બધી. અમ જે પ્રજા છે એ બધી વીજળી ઉપર બહુ જ અ ડિપેન્ડ થઈ ગઈ છે. તો બીજળી આપણા દેશનો વિકાસ માટે પણ બહુ જ ઉપયોગી છે.
હા એ તો એકદમ બરાબર કીધું વીજળી આપણના દેશના વિકાસ માટે બહ જ જરૂરી છે તો એ આપણને ક્યારેય પણ એનો દુરપયોગ કે વધારે પડતો ઉપયોગ જ્યાં જરૂર નથી ત્યાં ન કરવો જોઈએ જ્યાં જરૂર ન હોય ત્યાં આપણને લાઈટ કે પંખા એ બંધ રાખવા જોઈએ. પછી દિવસ દરમિયાન કુદરતી પ્રકાશનો વધુ આપણને ઉપયોગ કરવો જોઈએ. અને અ કામ. એ આપડે જોઈ શકીએ છીએ કે આપણ કોઈ પણ કામ ઝડપથી થઈ શકે છે વીજળી વીજળી હોય તો એનાથી આપણે એકદમ સરળતાથી ન કામ થઈ શકે છે. તો એ જોવા મળે છે. કે વીજળીનો અ ઉપયોગ આપણના જીવનમાં બહુ જ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે એને આને આપણને બહુ સાચવીને, હવે તો જે સોલારના જે ઉપયોગ થ સોલારનો પણ એ થઈ ગયો છે, સોલાર પણ વધારેથી વધારે જગ્યાએ એનો બધી જગ્યાએ, આપણે જોઈ લીધા છે કે બધા પો પોતાના ઘર ઉપર પછી કેટલી બધી, અ જગ્યા ગ્રામીણ અ ખેતો પર જ વધારે પડતી જે જગ્યા હોય છે ત્યાં પણ, સોલાર પેનલ દ્વારા સૂર્યપ્રકાશ ના ઉપયોગથી પણ બજ ઉત્પાદન કર વામાં આવે છે. અને એમાં જો વીજળીનો બિલમાં ઘટાડો થાય છે, પર્યાવરણને અનુકૂલ થાય છે કે પ્રદુષણ થતું નથી, નવીનીકરણ ઉર્જા ન એક નવીનીકરણ સ્ત્રોત છે એટલે કે સૂર્યપ્રકાશ થી સતત આપણે, અ ઉર્જા જાળવી ઉત્પાદ કરી શકીએ છ છીએ, પછી અમ એની એનો ખર્ચ પણ ઓછો હોય છે અને ગામડા અને દૂરના વિસ્તારોમાં પણ આપણે વીજળી એનાથી પહોંચાડી શકીએ છે, પછી સોલાર ના ઉપયોગ થી જોઓ ને સરકાર પણ આપણને કેટલા ટકા એ આપે છે છૂટછાટ આપે છે જેનાથી આપણે એનો, આપણા એ ઉપકરણો આપણા અકાશી ઉપર પણ લગાવી શકે. એ તો પ્રમાણે, આપણા માટે બહુ જ બહ જ ઉપ ઉપયોગી અને એનો આપણા, આજથી જો આપણે વીજળીનો ઉપયોગ અ સાચવીને કરીશું તો આપણા દેશને પણ એ આગળ વધવામાં બહુ મદદરૂપ મળશે.
એકદમ સાચી વાત કહીએ સોલાર સોલાર પેનલ પણ, બહ જ કરવાથી આપણને એક એમ છે કે એ વીજળી, નો બિલ આપણ થોડું ઓછું આવે, એનાથી પ્રદુષણ ન થાય, અને સોલાર પેનલ એનાથી ઘણા બધા ફાયદા છે કે આપણે જોઈ શકીએ છેએ કે સ્વચ્છ અને પર્યાવરણને પણ નુકસાન ન કરે, અને જેમ તને તમે કીધું કે ઉર્જા સોલાર ઉર્જા એક નવીન ક્રિયા છે તો એ પણ આપણે જોઈ શકીએ છી કે, એ આપણને અ બહ જ સોલાર પેનલ આપણના જીવનમાં અ શું બહુ જરૂરી છે.
બિલકુલ, નવીનીકરણ ઉર્જાનો એવો સ્ત્રોત છે જે કે નવીનીકરણ છે જેનાથી આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને જે કોઈ સૂર્ય ન પ્રકાશ કોઈ આપણને, અ કોઈ એમ નથી કે આપણને એના પૈસા આપીને મળે છે એ આણને કુદરતી તેમ એનો, આપણે કુદરત નો ઉપયોગ કરીને નવી ઉર્જાનો નવીન સ્ત્રોત આપણે ઉપલબ્ધ કરાય છે એ બવજ સારી વાત છે. અને એનો વધારેથી વધારે આપણને ઉર્જાના આવા સ્ત્રોતો નો હા ઉપયોગ કરવું જોઈએ.
એકદમ સાચો કયો તમે ચલો પછી ધ્યાન રાખજો.
હા જય શ્રી કૃષ્ણ.